હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ.
ગુડ મોનગ જય શી કૃષ્ણ કેમ છો? બસ એક જણ નું ચાલે.
હા શું કરતા તા?
બસ કઈ નય સવાર ના નાસ્તા, પાણી ને એ બધું.
અચ્છા હા હા. આજ તો ઓ હા.
સ્કૂલ હોય બેબી ની એટલે બધું પેલા પેલા કરવાની ટેવ પડી ગેલી. બધું સવાર માં વેલા પતાવવું પડતું હોય અમારે
હા હા એટલે એજ ને કે રૂટિન આપડું એજ રેવાનું છે રોજ ઉઠીને બધું આ બેબીનું. કરવાનું હસબેન્ડ નું કરવાનું આપડું કરવાનું ઘરનું કરવાનું. તો ત્યારે એવું થાય કે આજે કેટલા ટાઈમ થી આપડે શોખ ને પણ આપડે ભૂલી ગયા છીએ. આજે પાછું એક મેં કીધું તમારી સાથે વાત કરીને થોડોક શોખ ને આપડે એલ એમ પેલું કરીએ એમ. એક શોખ ને આપડે મહત્વ, એક શોખ ને પણ મહત્વ આપીએ.
સાચી વાત છે. આપડે બીજા બધા નું કરવા પાછળ કરવામાં આપે આપ જિંદગી આપડા શોખ આપણા સપના તો બધું ક્યાં આપણે, કશું ખબર જ નથી આપે જવાબદારીમાં એટલા બધા લાગી ગયલી છે આજકાલ તો.
હા એજ ને એટલે શોખ એટલે કેવું કે નવરાશ ના સમયમાં આપડે મનગમતી પ્રવૃતિ કરવી જેમ કે વાચન છે કોઈ ડ્રોઈંગ છે સંગીત સાંભળવું અ ગાર્ડનમાં જવું કોઈ રમત ગમત છે નૃત્ય છે રસોઈ છે ફોટોગ્રાફી કઈ પણ જે પણ શોખ હોય એ બધા શોખ ની વાત આપડે કરીએ હા
સાચી વાત છે શોખ નું તો મેં કીધું તો મને પણ મારું શોખ યાદ આવી ગયું કે હું જયારે પણ ફ્રી હોય ત્યારે મને પલુ હું શીખવાનો શોખ છે મને એમ થાય કે નહી ચલા તો આ રસોઈ બનાવું આ શીખવું. ક્યારે કેવું થાય કે નહી મારે સીવણ શીખવું છે. બ બસ બધી નવું નવું નવું નવું વસ્તુ. શીખવાનો મને બઉુ શોખ છે એટલે હું દર થોડા થોડા દિવસે કંઈક ને કંઈક ન બે એક વસ્તુ શીખતી હોય.
હા હા એતો સારી વાત કેવાય. કે આપણને બધું અલગ અલગ શીખવાય મળે અને આપડો શોખય પૂરો.
સો હા અને હાલ તો મારે એક બેબી છે. તો એને સાથે સાથે એને પણ મ્યુઝિક નો શોખ છે અત્યાર બહુ નાની છે ત્રણ સાડા ત્રણ વર્ષની છે. પણ એનો મ્યુઝિક નો શોખ છે તો એની સાથે સાથે ક્યારેક પછી મને પણ એવો શોખ થાય કે નહી. ચ હું બી કો સોંગ ગા હું બી એની સાથે થોડુંક મ્યુઝિક કરું તો ધીમે ધીમે હવે એક બેબી સાથે એક નવો શોક જાગૃત થઈ ગયો છે. તેની સાથે સાથે જે મ્યુઝિક ન જરા પણ શતો એ પણ મ ચાલુ થયો છે.
હા હા મારે મારે પણ એવું છે કે મારી બેબીને ડાન્સ નો શોખ છે તો ક્યારેક ક્યારેક હું પણ એની સાથે ડાન્સ કરવા લાગુ છું હું પણ એના જેવી થઈ જઉ છું તો મને પણ આ મને પણ મજા આવે છે એને પણ મજા આવે છે. ને એક કંપની મળી રહે છે અને હું પણ ફ્રેશ થઈ જાઉં છું.
હા અને છોકરીઓ સાથે તો આપડે થોડુંક એની જેમ ફ્રેન્ડલી રહીએ તો એને બહુ મજા આવતી હોય છે એને બહુ ગમતું હોય આપણી જોડે અને એન્જોય પણ બહુ કરતા હોય આપે બી આપણા રૂટીન કામમાંથી થોડો સમય આપને એવું લાગે કે ન એને ગમન ગમતી પ્રવૃત્તિ સાથે આપડે કર્યો તો આપણે બી ખુશ થઈ જતા હોએ છે.
હા એટલે શોખ કેવું કે માત્ર એમ કે સમય પાસ કરવા માટે. જ નથી હોતો કે આપને આપડા શોખ પૂરા કરીએ કે આપડા શોખ ને રિએ્ટ કરીએ તો અ આપડું કેવું છે કે માનસિક શારીરિક બધી રીતે આપડા
વિકાસ થાતો હોય છે સાચી વાત છે. ઘણા લોકોને ફરવા જવાનો શોખ હોય છે જો એ લોકો જયારે બાદ ફરવા જતા હોય તો એ લોકો કેટલું બધું નવું નવું જોતા હોય નવી નવી જગ્યાએ જતા હોય તો ત્યાં ન પહેરવાનું ખાવા પીવાનું વાતાવરણ એ બધા વસ્તુથી પણ એ વાકેફ થતા હોય છે. તો ફરવાનો શોખ પણ ઘણી વખત આપને એવું લાગતું કે ખાલી પૈસા ખર્ચે છે. પણ એ ખર્ચ નથી પણ એમાંથી કેટલું બધું નવું જાણતા ને શીખતા હોય છે.
હા હા બરાબર છે. એટલે કે આજના વ્યસ્ત જીવનમાં તો કેવું છે કે આપણે આટલી જવાબદારીઓ ના દબાણ સાથે રહીએ છીએ તો આપણે આપણા શોખ ને એ આ ટેન્શન રાહત પણ આપી છે આપે છે એમ
એકદમ સાચી વાત છે.
જ
એકદમ સાચી વાત છે. બધા લોકોને કોઈ પોતાનું કોઈ એક સુખ તો હોવો જ જોઈએ ઘણા ને ઘણા સોખ હોય છ. કે જેમ કે મને ઘણા શોખ છે. કે નહી મારે આ પણ કરવું છે મને આ પણ કરવું છે મને બધા બધી વસ્તુ કર મને બઉ ગમે કે કોઈનેવું શીખવું જોઈ લો કે કઈ ફરવા જવું જોઈ લો કઈ સારું બનાવવું એ બધું મને બહુ ગમતું હોઈ
હા બરાબર છે એવું જ હોઈએ આપે દરેક ના જીવનમાં કોકને અ બધાને કંઈક ને કઈક તો શોખ હોય જ છે મને પણ તમારી જેમ એવું છે કે રસોઈ નો શોખ વધારે છે મને ફેમિલીને કે મારી રીતે વધારે માં વધારે કેવી રીતે હેપી કરવું ને એવો શોખ ખ મને વધારે છે. એલે ટ આપણને આપડા શોખ ને બા એવી રીતે કરીએ તો આપડો આત્મવિશ્વાસ પણ વધે છે.
જોડે દરેક વસ્તુ કરવાનું સોખ છે એને ગમે છે. મને ક્યા્યારેક તો એવું ફીલ થાય કે જેમ હું નાની હતી કદાચ એ વખતે આપણે નાના હતા ત્યારે આપને ઘણી બધી વસ્તુ ન પણ મળી દેતી તોમે એવું હતું કે આપણા માતા પિતા પણ આપડે આપણા બાળકોને જેટલો ટાઈમ આપી છી તેટલ આપડે એના માટે પોઝિટિવ છીએ એટલા એ લોકો આપણા માટે નહતા તો આપડે આપું બાળક પાછું ફરી જીવતા હોય એવું લાગે
હા એજ ને એલે આપડે આ વ્યસ જીવન માં તો થોડો સમય કાઢીને આપડે આપડ મનપસંદ શોખ કરીએ તો આપડું મન પણ ફ્રેશ રહે છે.
દમ સાચી વાત
અને કેવું છે કે વાચન છે કે ડ્રોઈંગ છે કે આવા શોખ આપડા આપણા જ્ઞાન અને આપડ સર્જનાત્મકતામાં વધારો કરે છે.
હા એકદમ સાચી વાત છે અને આપણા આપ શોખને આપ એમ કરુ તો જોઈને આપ બાળકો પણ શીખતા હોય છે. આપણને જો કઈ નવું કરવાનો શોખ હોય તો એને પણ કઈ નવું કરવું ગમે બાકી આપણને જ કઈ શોખ ન હોય આપડે ફોન કે ટીવી કે મેને સુતા હોય કે એમને આખો દિવસ બસ જરૂરી ઘરનું કામ બતાવીને આપડે સુઈ જતા હોય તો બાળક પણ એવું શીખતું હોય છે કે નહી આ મારું કામ છે મારું કામ આ પૂરું થઈ ગયું તો હવે મારી પાુ કઈ કરવાની જરૂર નથી એમ તો એમ કરીને એ પણ આ સુધી બેસી લેતા હોય છે જેમ કે આપડ કંઈક ને કંઈક નવું કરવાનું કે નવું શીખવાનો શોખ હોય તો આપડણે નવું ને નવું કરયા કરતા હોય છે.
હા બરાબર છેમ એટલે કેટલાક લોકો કેવું છે. કેટલાક લોકો કેવું છે કે પોતાના શોખને એમ કે એના ફ્યુચરની કારકિર્દી પણ બનાવી દેતા હોય છે.
હા એકદમ સાચી વાત છે. મારી બેબી ને અત્યારને સ્કેટિંગ નો શોખ છે મ્યુઝિક તો એને શોખ છે જ. પણ એક એને સારી રીતેટ ન બો શોખ છે તો એ દોઢ બે વર્ષની હતી ત્યારથી એમ કેરે સ્વેટિંગ કરવું છે પણ થોડી એની હાઈટ નથી જેથી એના માથું મળતું નથી. પણ એને ખબર છે કે નહી અમારા ઘરમાં બધાને કોઈ એક વસ્તુ નો શોક છે. તો એનો એ શોખ હજી આટલી નાની છે છતાં એને પકડીજ રાખ્યો છે. એ ઘણું બધું અત્યારે કરે, ડાન્સ કરે છે, મ્યુઝિક કરે છે, સ્વિમિંગ કરે છે. સ્વિમિંગ બઉુ સારું કરી રહી છે. પણ છતાં અજી એમ કેછે કે મારે સ્કેટંગ શીખવું છે, મારું સ્કેટિંગ હજી બાકી છે.
અને મને પણ શોખ છે કે મારી બેબી ને હું કરાઠે શીખડાવું. આજકાલ ના ટાઈમમાં અમુક વસ્તુ આપડે જરૂરી હોય એના માટે પણ શોખ હોય તો આપડે કરી શકીએ.
આ બરાબર છે.
આજ કાલ સમય એવો થઈ ગયો છે, તો પોતાની સેફ્ટી પણ જરૂરી છે. એટલે પેલા થી જ એની અંદર એક એવો શોખ ઉભો કર્યો છે કે, પોતાની સેફ્ટી આપણે પોતાની સુરક્ષા પોતાની જાતે કેમ કરી શકીએ. એ અત્યારથી જ એને થોડું થોડું શિખડાવે તો એ કરી શકે.
હા બરાબર છમ, એટલે બધી વ્યક્તિ ઓછામાં ઓ છો એક સારો અને ઉપયોગી શોખ તો હોવો જ જોઈએ બધાના.
એકદમ સાચી વાત છે, કોઈ સારો શોખ હોય તો એ આપને ઘણું આગળ લઈ જાય છે.
હા
અને જરૂરી પણ બહુ છે એ આપડા માટે.
હા
એવું જરૂરી નથી કે બધા નહ, બધાનો શોખ સર ખોજ હોય.
હા હા બરાબર છે, બધાનો શોખ અલગ અલગ હોય છે, અને શોખ શું છે કે આપણા જીવન માં એક નવી ઉર્જા અને ઉત્સાહ ભરે છે. અને આપડે મનગમતું કાર્ય કરીએ છીએ, તો આપડું મન પણ પ્રસન્ન રહેે છે.
હા એ વાત તમે એકદમ સાચી બોલી.
અને એ આપ મન પણ પ્રસન્ન રે છે, ને એના લીધે આપડી ચિંતા માં ઘટાડો પણ થાય છે.
ના સાચી વાત છે, આપડે અમુક કાર્ય કરતા હોય તો એના લીધે આપણો શોખ હોય તો એમાં આપણે થાકી પણ જતા હોય છે, કે ઘણી વખત આપણો ટાઈમ વધારે જતો રહેતો હોય છે. તો સામે વાળા ને ઘણી વખત એમ થતું હોય કે, તમે આ ખબર તો કેમ કરો છો? પણ એ લોકોને ખબર ન હોય કે આપણે બધું કરતા હોય, તો આપણો શોખ છે તો આપણને વાંધો નથી આવતો. જેમકે મેં તમને કીધું કે મને રસોઈ નો શોખ છે. તો હું સવારમાં ગમે તેટલી રસોઈ કરું, હું ક્યારેય થાકું નહી, કાંટાળું નહી. મારે ઘરમાં બધા સભ્યો છે, તો આટલું બધું બધા ન અલગ અલગ બનાવે છ. તું થાકતી નથી, તું કંટાળતી નથી. કેમ બધા નુ અલગ અલગ કરે છે, કોઈ બે કે ત્રણ વસ્તુ કરીને રાખે દે ને. પણ મને શોખ છે તો મને બધું ગમે જ છે.
આ અને શોખ હોય એટલે આપણને થાક પણ નથી લાગતો, બધી વસ્તુ કરવામાં આપણને મજાજ આવશે.
એના અને સારો શોખ હોયતો આપણને તો જરૂરી છે. પણ આપણા ફેમિલી મેમ્બર ને પણ ક્યારેક સારું રહેેતું હોય છે જેમ કે મને રસોઈનો શોખ છે તો હું સારી સારી નવી નવી, અને આપડે ઘરે બનાવતા હોયતો, હેલ્ધીજ વસ્તુ બનાવવાના હોયએ. તો હેલ્ધી વસ્તુ બનાવીને એને ખવડાવીએ તો આપડો શોખ પૂરો થાય છે, અને એ લોકોને હેલ્ધી કોઈ સારું અને ટેસ્ટી ખાવાનું મળે છે. એ લોકોને પૌષ્ટિક ખાવાનું મળે છે, તો એમને પણ સ્વાસ્થ્ય માટેતો એ વસ્તુ સારીજ છે..
હા સાચી વાત છે, આમ એ શોખ કેવું છે કે આપડ જીવનને સુખ થી સંતુલિત અને અર્થપૂર્ણ બનાવે છે તો શરીર અને મન બનેને તંદુરસ્ત રાખ છે અને જીવનમાં કેવી નવી પ્રેરણા પણ આપે છે એટલે દરેક વ્યક્તિ એ કેવું છે કે પોતાની રુચિ અનુસાર સારો શો સારો અને ઉપયોગી શોખ પસંદ કરીને નિમિત સમય આપવો જ જોઈએ શું કેવું તમારું
હમ્મ એકદમ સાચી વાત છે તમારી તો ખુબ જરૂરી છે બધાને જીવનની અંદર
સારું ત્યારે મજા આવી ગઈ શોખ વિશે વાત કરીને તમારી સાથે ફરી મળીએે
ઓકે ચલો ફરી મળીયે જય શ્રી કૃષ્ણ